બોલ બોલ.
શું કર્યું દીધી.
અલા મારે ફોન આવ્યો રહ હતો એક બીજો.
તો મારે એક કઠ પૂરો છે એું મેથી કયો.
તો થઈ જ બુરા.
એ તો. તું નળ મ મ ફન કરતો મ કોઈ મળ ત.
અલા માતાના મળે એ એમ કોઈ એવુંના હોય.
મલા વાતું કર હો મને હોય તું હો છે.
હાલે આસો કથે આસશ ક કેમન લ ડાઉનલોડ.
અશુક વાપરા છે.
એની મ તો લાગ ડાઉનલોડ કરી દેવે. હલો.
હા હં હા હું આટલો વાટસ કરી એ હતીલે કે મેસેજ કરું આ મેસેજ કરીને પૂછું.
પૂછતી અને એને મેસેજ કરીને પૂછ અનેને ડાઉનલોડ તો મને લાગે કરી દે કાલ કહેતો તો.
એલ કે છે ફરબ બર ઈચ્છા બે બનાવી છે.
આપડે હને ફરવાદ આવશે મોન્ટ આબુ.
અને તું અંબજી હેડો જ છે.
ઓ એ. ત લાગે કે મુુંબત હ એડી કરું એડી કરું.
હા છોકરોું છેડી કેનેવું વાડું ના.
હું પ ઠેર એ હ હેડતો જતો મનત ને કરરતો.
મુ મુ જિંદગી પહેલી વખત હેડ્યો હતો. હમ.
બોલ બોલ.
જિકિન પહેલી વખત હેડે બતા ચાતના બેઠ મન તો બેઠોલે.
અ અમે જેટલા દણા આસુ હો ને પછી વીક હો. રહદ નહી ભરતો અને પછી આ આપડે. જીતુ આગળ દઈને આવ્યા ત બસ અ ઈ શાહજનમ. બધા કે નોન નો ના ઘણા હતા. બધા મલા આઈ ગ નજીમ નાહવા ઉતરે ને એ મરાજ.
તમે જેમે એકલા એકલા જયા પરરા.
અમારે ટોળું હતું ભાઈ.
અમાર કેવું રહેવ તું મજા આવ.
હું હો ને અલગ અલગ ટોળક હોય તો પણ બીજા ટોળક ખાવાક હોય.
હ હા.
સાચું વાતું.
હવે.
સાર.
હ તારે હજી જો આશું કામી આી ગ. અમે કક. છોકરાને મેસેજ કરી કોકને ગ્રપમાં રેન્ડમને કે મારે તો હવે ભણવાના વાંધે.
એ તો મુ કરું લ કે મેં.
એ તારવે તારે કોચ તો કરના પડેગા.
કછ તો કરના પડેગ બાહ્ય.
હમ મારે તો લિમિટ આઈ હવેી લિમિટ છે ને એ કળ.
હમ.
લિમિટ આ રીતે એકસો એસી મિનિટની શિગર એકસો એસી મિનિટ થઈ ગઈ. ટાસ્ક તો કમ્પ્લીટ નઈ થયા.
મન તો કીધુ જે, એકતા શું તો
તો તાર તો થઈ જાહે.
અતા નેતા થઈ જાવ ત તમે મજા હોત કેમ કે કાલ તો મંગળવાર છેને કાલ થાય બધું ખુલસે નઈ બધું
હવે.
તે કજીીક મકવામાં હોય તો.
હમ.
હ દી બૈરો વાળ આસી.
હા.
એ એપ્લિકેશન બ હ હમ પડીજ બે વાત કરતા ચોવીસ તલાક.
હા હવ ઈ તો તારે ઈ આમાંતો ખુબ મજા આવે.
મારે હમવાર ભય નાલ એટલે મ આવડી જાય ને બધ.
હમ.
ઈો કે બે વાતો કરતો બ બે કમાતા.
આઈડીઓમાં લોગ ઇન કરવાની પેરી.
હું છગુરા કરું.
ના ના.
હમ.
ચાલ કઈનની એમ એમ બયરાને તો થોડાક વિડ્રોલ કરતા આવડે.
જોઉ અમને વાઅ વાઅ કાલ કાલ ફોન કરવો હોય ને કાલ મંગળવાર ને શુભ મંગલ તીથી ઉજવાનું કેવું રે, તમે અઠવાડિયાય ઉપવાસુ કરો બેચવું રે
હમ,
બ કે બધું હમજાવું જોમ પહી પૈસા થઈ તો પસ કઈ અલગ વાત કરીએ
હો અ અ ઘણન ના આઞ વાલોને કોક એપ્લિકેશન બંધ થઈ જાય ને તો પરી આ અમને તીયા
આપડા ત્યાં મુલકા જેટલા મીલતા હશે તું એ વિચાર કરી ઘણા શું વાધો
કયા હમણા મુલો કોઈ ને એટલા હાલતો જ નહી
તો જે આવી પડે આલન શું થાય આપણું
હાઈસ, એટલે આ કોલ પૂરો થાય નાવું છે, નાહી ને ખાઈને ભણવા જાવુ શે પહુવોજ પોસવા જેમું મોહે
હા, મને મેસેજ કરી થી, હું રાત આવ પણ જેવું હતું મેચ જોવાની મજા આવતી અતી કે
હમ,
એટલે મેજી કાજુ જે મેલ્યો
રા હોથી, હું ફ્રી હતો ઓલી ઉલાના પેલા ટાસ્ક પૂરા કરાવરાયાના મારે કાસ બાથીયા એ એટલે આ આઈડી મારે ફોસ ફોન ના ટાસ્ક પૂરા કરવાથી પછી કોક થાય.
મારે અત્યારે લગભગ ઓછામાં ઓછા ચલો ખબર છે.
હમ,
દહ પણ તો કાર્ય કરવા છે.
તો તું જતને પોસ્ટફોન કરી દેને પોસ્ટપોન ના શું કને ફોન કરી.
અહ,
કોનાથી થયુ ત કર કર કર દે એટલે તારે બતાવશે નકર તારે નહીબતાવે
પણ હારે પણ કરવા કીધાને તોફોન
તો કયાથી રહત ક્યાંથી મારે ઓય ટાસ્ક નહી બ ઓલા ટાસ્ક હા, ઘણા બાકી છે, એટલે હું કરું
ટાક્સના પૂરા હોય તો?
એ તો ઈવા ટાસ્ પુરા થઈ જાય
એમનું ના હોય તો આપડે શું થએ.
એટલે ટાસ આવી દેલા એ મે કુળ આવે ને એ કુડથી. એતો આવે ને.
મારે તો સ્ટાર્ટિંગમાં પોસ્ટક બતાવ્યું ખબર છે. પોસ મથી એક પરણું છે, કોલિંગનું
એ તો તુ પોસ પૂરા કરશે વળી પોથ આવશે, વળી પોથ, આવશે એમ કરીયુ ફ્રી આડીયા આવે
હ, એક દાળાના
એઈ એટલા તો પૂરા પોસપસ પૂરા કરી લાયખાશે ને એમ તરીધી હેડે આવશે મારે કેટલા થયા તે ખબર છે. માર બાબીછા છે ને અવે લિમિટ આઈ ગઈ છે.
મને તો બતાવતું જ નઈ છે. હ, કોક છોકરા મેસેજ કરું
હમ,
હ,
કર કર કોઈ રિપ્લાય આલે તો એમ ગ્રુપમાં મેસેજ કર કોઈ ફ્રી છે.
શું કરુ ગ્રુપમાં?
બલો મોટો ગ્રુપ ને એમાં મેસેજ ગયા કે કોઈ.
એ આજુ ગ્રુપમાં ખરાબ મેસેજ તોમ ના કરવા નાગ આપે ક્લિક મારી દ જ ને.
બોલ.
કાલ હશું તું. પાંચ ડેમાં પાંચ છ દિનમાં વિડ્રોહ થાય એવું લસ્યું હતું.
ઓવે.
એ તો સલના.
હવે.
અમ ગ મને લીંકુ બીંકુ ના ના શી ગે.
ના.
હ. મા એક બીજો ગ્રુપ મારું બીજા નંબર ઉપર પડ્યું છે એડ થઈ.
હમ.
ગેમ લીંકુ નાખું.
એમ આઈ ની લિંક તો મારા પાસે આખું તીન પતિ નું ગ્રુ પડ્યું એમાં જેટલા મેમ્બરે એડ્યું હું તોમઈ. લિંકું નઈ નાખતો ન મારે પેલા ખુબ ડાઉનલોડ થતી નોની.
તો મારી એક લિંગ નાશકી એમાં.
અછી એવું કરાય ને
મુ તને ઈ લિંક આલુ જેમ હાલુ છું. નાઈન બેટ નઈ આલુ એટલે તું મને નાખતી ડ્યુ
હમ્મ ના શું તો પણ
અતાર કેટલા વાજે નેહાલ જાવું પડે તું થી ગોમ માં હોઈ કે.
હલ્લો.
ગોમમાં હોય લ્યા હોવે
હમ્મ.
અર્યા નાઉ હે
એક મેસિદ આયો.
હા.
હલો.
બોલ બોલ.
ઈરો કે હારા દ વાજે આપડે કરુ મેં કીધું હારું.
હો એ હાડા દ વાગે કે.
મુ તને લિંક મેલું તું ગ્રુપ માં નાખી દિયો હો કોઈ કરાવો કર તો.
હા.
તે.
એતો મા મેલું.
હમ્મ હમ્મ ચું ચાલે છે કા ખાધુક ને.
થોડી વાર હે અડધો કલાક ની.
તું ગોમ માં ભણાવા આ પેલો ભઈ કયો ગયો ભણાવા જાય હ હેડ તો જવું પડે.
હેડ તો જાઉં પડે.
રાય કરી સાયકલ.
સાયકલ તો ભાજી નાસી હતી નહી ગમતી.
હા.
સાઈકલ હાંકવાનો શોખ નહી. પેલા ખુબ પણ પેલા તો હું એટલી સાઇકલ હાકતો આખો. ગાડી ઓમ થી ઓમ ઉડ ઉડ કરતો હવે સાયકલ છે ને તો હું સાયકલ જ નહી હાખતો બોલ
પેલોજ ચોખ હતો ઘણો માર મોએ પેલો ખુબ સાઇકલ હાંકતો અમે અમા જેટલી નહી હા હોય તમે.
આમે એલા ખુબ પદળાઈ
અમે શું કરતા ખબર છે.
હા.
હા.
બોલ.
અમે અમા ગોમમાંથી નેકળતા આજુબાજુ બધે ગોમડે ફરતા
અમે એલા મો મામો ઈયા રેતો ને તાર તો ખુબ.
હા.
માર મોમ ઈઅ રહેતો ને તાર ને એમ ખુબ કરતો
તાર મોમાં ન ઘર ચિયુ
અલા કો કોટાડા ફૂલણા કોટડા.
કિયા પોઈણા.
હોવે
પિલર એ પિલરે એ ઘુમનું.
ઓર.
મુુંઈ મકા આલ અચી જે ખબર છે.
હા.
ફઈ નાથી નીકળ પ ડેરી છે ડેરી.
હોવે હો.
રોડ ઉપર મોટશે બટાકાાપ.
ઓ કોટડા.
એ કોટરા રાસ આકતર.
હ ઈ અગની બધી. ફોન નંબરે છે કોટડાનાથી ફોન નંબરે છે.
કોણ.
માનવામાંને કોટાડા ના થ પણ ફોન નંબ.
હ. હમ.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
એટલે મારે દાારડા ખીર દન ખીર કે તું મોટા નહી.
હરા મારા તો વડી મુ ગમાં આવ્યા તો ઓર્ડર આવ્યો હતો. પણ ઓર્ડર વાળો આવ પણ પાર્સલ ના લઈને આવ મારે પટે ફોન કર્યો
છેનો ઓર્ડર માર્યો હતો
ફેસ વોશ.
જીવું હતું કે કે મ કેલી.
મેજિક શોપ નું.
વર ચું વા.
હા રોહિત શર્મા આ કબતે પરમોશન આલ.
હમ.
હિરોઈને.
ગેરંટી લે.
રોહિત શર્મા એ પ્રમોશન આલું બધા મોટા મોટા સેલિબ્રિટી.
મ એનથી શું થાય મનકેત કરી.
હા કોઈ નહી આ પમ્પલ ના થાય એવું બ.
પિમ્પલ તો મારે પરે જ જાય.
હ એ નટું બર
અસ્ટ નું કેશવ કુજા લ આવતો નહી તને
મસ્ત એ ન મું ના લાવું મ લાવેલું છે એને
શું છે તું કેતી
કશ ફેર નહીલ રહીમ તો મારા દોસ્ત
મને તો હોમમાં વધારે છે ત મારા
તું સબમિટ કર દેવ સમબીટ કર દે સમબીટ
એપ કોોલું કરી ના
એપ ઓપન કરીને રહ્યા છે કોલ કપાય ઉલા ટર સમપિટ કરવાના આવશે
હ હ મ હા પના કરું દ
ના હવે મા નાવું છે નાઈને ખાઈને ભણવા લાવ
હમ આરોગ્ય કો હોતને.
સંબીટક એના કે ગાણા
હ કરી દું
હમ